હલો.
તમારો અવાજ નથી આવતો. કોઈ સારી જગ્યાએ બેસો, તો સારું ભાઈ તમે?
કેમ હજીબી નહી આવતો? હલો.
હા. હવે, આવે છે. બોલો-બોલો, કેમ છો?
હા, બસ મજામાં. તમે કેમ છો?
બસ. જો એકદમ મજામાં છીએ. હવે, આમ જમીને બેઠાતા અમે કીધું. સમ કોલ-બોલ તો કરતા નહી. સારું તમે કોલ કર્યો સામેથી આજે
હા, મને એકદમથી તમારી યાદ આવી ગઈ. એટલે મેં કીધું તમને કોલ કરી લઉં મેં. કીધું બહુ દિવસો બી થઇ ગયા. મેં કીધું. થોડોક ફ્રી છું, તો તમને યાદ બી કરી લઉં અને વાત-ચીત બી તમારી જોડે કરી લો. આમ અને એનામાં વાત-ચીત કરવા માટે પણ મારી જોડે એટલો સુંદર આમ વિષય છે ને, કે તેની વાત જ કંઈક અલગ છે. આમ તમે પૂછી શકો કે કયો વિષય છે?
હા, એ તો હું પૂછીશ? ને કેમ નહી કઈ વિષય છે. તમારે કેવાની જરૂરતના હોય. હું તો પૂસી લઉં મન તો બહુ બધું આમ જાણવાનું શોખ
હા. હ. મારી જોડે એક એવો આમ, રસપ્રદ વિષય છે ને, આમ કે કેહેવાયને કે શહેર અને ગામના લોકોનું ખોરાક શું હશે ને એના પર થોડીક આપણે વાર્તા કરીએ ને વાત-ચીત બી કરીએ.
હા, એ તો તમારો ખુબ જ સુંદર વિષય છે કે આમ શહેર અને... ગામના લોકોનો ખોરાક જેમ કે દરેક જગ્યાનો ખોરાક અલગ જ હોય છે.
બિલકુલ અને ખોરાક છેને માત્ર પેટ ભરવા માટે નથી હોતો પણ એ સ્વસ્થા. અને જીવનને સાથે આમ જોડાયેલો પણ હોય છે આમ કેવાય ને આમ.
બિલકુલ અ લોકો જે જગ્યા એ રહે છે. એ પ્રમાણે એમનો ખોરાક પણ બદલાય છે. આપણે જોતા જોઈએ છે જેમ કે... ગુજરાતમાં અલગ હોય, મહારાષ્ટ્રમાં અલગ હોય, એવી રીતે બધાનું અલગ-અલગ ફૂડ હોય.
બિલકુલ અને પહેલાના તો ગામના ખોરાકની વિશે આપડે વાત કરીએ ને તો જોવા જાય ને કે ગામમાં મોટા ભાગે ના લોકો છે ઘરે બનાવેલું જ ભોજન પસંદ કરે છે. અને તેમાં પણ રોટલી, શાક, દાળ-ભાત, છાસ નો સમાવેશ થાય છે.
હા, કેમ-જેમ કે ઘણા ગામમાં બાજરી છે જુવાર, મકાઈ એ બધાની રોટલી પણ ખુબ ખવાય છે એમ આ અનાજ આમ શરીર માટે ઉપયોગી મનાય છે એટલે
બિલકુલ અને એમાં પણ ગામમાં છે ને જે તાજુ દૂધ, દહીં, ઘી પણ આમ સરળ રીતે મળી રહે છે.
હ ઘણા લોકો પોતાના ખેતરમાં ઉગાડેલા શાકભાજી પણ વાપરતા હોય છે ને
હા, બિલકુલ એ જ ને કેટલાક ખોરાક તો વધુ આમ તાજા હોય છે. અને તે પણ એમાં પણ ફલ પણ આમ ઋતુ પ્રમાણે ખાવામાં આવે છે.
હ આ રીતે ખોરાક કુદરત સાથે એમ જોડાયેલો પણ હોય છે એમ,
બિલકુલ અને તો ચલન તો હવે આપડણે શરીરના ખોરાક વિશે પણ આપણે વાત કરી લઈએ એમ. કહેવાય ને કે શરીરમાં ઘણા હા હલો થોડોક ને ટવર્ક ઇસ્યૂ છે હલો હા શહેરની જોવા જાય તો શહેરમાં પણ છે ને ઘણા પ્રકારનું ભોજન આમ સરળ રીતે મળી શકે છે આમ. તેમાં પણ આમ ભારતીય સાથે બીજા દેશોનું ભોજન પણ મળે છે આમ. અને એમાં પણ આપડે લઈ લઈએ પીઝા પાસ્તા બર્ગર અને નૂડલ્ જેવી વસ્તુઓ ખુબ જ સ્વાદિષ્ટ
વાત કરી કે કે ખબર કોલમાં તમને મેં કીધું તું યાદ આવે છે ક શું મેં તમને કીધું તું
હા શું કીધુંલું થોડું જણાવો ને.
હા એ પછી કરી એમ કઉ છું કે આ આમ તમ કીધું એ સાચી વાત છે. કે આમ વસ્તુ લોકોને આમ સ્વાદિષ્ટ લાગે આ બધી વસ્તુ પીઝા પાસ્તા ને બધું પણ આમ રોજ આવું ભોજન લેવું યોગ્ય નથી.
બિલકુલ આમ કેવાય ને કે શહેરમાં છે ને ઘણા લોકો આમ કેવા ને કે એમ વ્યસ્ત હોય છે એટલે આમ ઘણી વાર તો છે ને બહાર ન ભોજન તે લેવામાં આવે છે તેમ.
હમ એ તો તમારી વાત સાચી છે કેટલાક લોકો તો તૈયાર પેકેટ વાળા ખોરાક પણ વાપરે છે એમ. કે એમાં ખાલી મીઠું તેલ અને આમ સાકર ને એવું બધું નાખીન અ મતલબ એમાં નાખી દેવાનું હોય. એને અમુક તો તૈયાર જ હોય પણ એમાં વધારે હોય આ બધું એમાં
બિલકુલ અને આમ જોવા જાય ન તો ઘરનું ભોજન હંમેશા આમ સારી પસંદ આમ ગણી શકે છે આમ. અને જોવા જયે ન તો આમ શહેરમાં છેને આમ મોટા રેસ્ટોરન્ટ અને નાના ભોજન ઘર પણ હોય છે આમ
બિલકુલ લોકો આમ અલગ-અલગ સ્વાદનો અનુભવ કરે છે એમ. ગામમાં આમ કેવાય ન કે તે જેમ કે તહેવાર દરમિયાન અ ખાસ વાનગીઓ પણ બનાવવામાં આવે છે ખબર?
હા બિલકુલને આમ ગામમાં તો તહેવાર ધોરણ આમ એટલું બધી આમ સરસ-સરસ વાનગીઓ બનાવવામાં આવે છે કે તેની વાત જ અલગ છે. અને આજકાલ તો કેવાયને કે શહેરમાં પણ એવું થઈ ગયું છ કે તહેવારમાં મી મીઠાઈઓ અને વિવિધ વાનગીઓ પણ બનાવામાં છે જેમ કે ગામમાં બનાવામાં આવે છે એમજ.
હા અને એમ આમ જોઈએ તો બંને જગ્યાએ તો મહેમાનને આમ પ્રેમથી જ જમાડવાની આપડી તો ભારતીય સંસ્કૃતિ એટલે આમ કેવાય ન પરંપરા છે કે શેહેર હોય કે પછી ગામડું હોય એમ એતતો આપડી એમ સંસ્કૃતિની ઓળખ છે ને.
બિલકુલ અને જોવા જયે ન તો ગામમાં છે ને લોકો બઉ વહેલું જમી લે છે તમને ખબર?
હ કારણ કે લોકોને કેવું કે લોકોનું આમ સમય એમ વહેલો હોય. મતલબ વહેલાં ઉઠાય તો એ લોકોની રાત વહેલી થઈ જાય અને શહેરમાં કેવું કે સમય ઘણો જ બદલાયેલો હોય છે કેટલાક લોકો આમ સવારનો નાસ્તો પણ આમ છોડી દે છે, ખબર?
હા પણ આમ જોવા જઈએ ન તો સવારનું ભોજન ખૂબ જ મહત્વ મહત્વ નું આમ મનાય છે આમ અને કેવાય ને કે આમ અને એમાં પણ પાણી પૂરતું માત્રામાં જ પીવું જોઈએ. સૌને
હા એ તો છે. એમ જેમ કે તમ કીધું કે સ્વચ્છ પાણી હોય એ પીવું જોઈએ. એ સ્વાસ્થ્ય માટે ખુબ સારું માનવામાં આવે છે.
બિલકુલ અને એમાં પણ આમ કેવાય ન કે હરી શકભાજીઓ રોજ લેવાથી છેને શરીરને પોષણ મળે છે.
હ જેમકે ફળ પણ આમ રોજિંદા ખોરાકનો એક ભાગ મતલબ બનાવો જોઈએ. આપડે શાકભાજીની જોડે-જોડે કોઈનું એક જેમ કે સવારે એક કેળું ખાવું જોઈએ. તો એ આપડા શરીર માટે સારું રહે. હલો આવે છે?
હા હા આવે છે, આવે છે. અને તેમાં પણ વધુ મીઠ ઠાઈ પણ આમ મર્યાદિત માત્રામાં જ લેવી જોઈએ હો
હા એતો હે મીઠાઈ આપડેના કારણ કે સંતુલિત ખોરાક આમ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. એટલા માટે
બિલકુલ ઉંમર ગમે તે હોય સારો ખોરાક બધા જ માટે મહત્વપૂર્ણ ગણાય છે.
બિલકુલ, જેમ કે ગામ અને શેહેર વચ્ચે ઘણો ફરક જોવા મળે છે. પણ આમ બંને પાસે સારી બાબતો પણ છે. જોવા જઈએ ને આપડે તો
બિલકુલ આમ ગામમાં જોવા જયે ન તો આમ તાજગી વધુ હોય શકે છે. અને શહેરમાં વિવિધતા વધુ જોવા મળે છે. આ બેમાં- અંતર ખાલી આટલો જ છે.
હા આપડે આમ સારી બાબતો મતલબ બંને થી આપડે શીખવી જોઈએ શું કેહવું
બિલકુલ અને આપણે સ્વસ્થ રહીશું તો બીજું બધું પણ આમ આપણું શરીર સારું જ રહેશે.
હા એ તો છે. આપણે સ્વસ્થ રહીશું તો આપણું શરીર અને આમ જીવન બંને સુંદર બને
બિલકુલ અને આપણે ખોરાકને આમ શરીરને ઊર્જા આપે તેવું જ ખોરાક આપડે લેવું જોઈએ.
એ તો એ જ પણ જોડે જોડે આપણે છે. ને જે શરીરની વૃદ્ધિ અને આપણને જે તાકાત આપે ને એ પણ આપણે આમ વધારવી જ જોઈએ.
બિલકુલ અને ગામમાં તો ઘણા લોકો છે. ને ઋતુ પ્રમાણે ખોરાક બદલતા હોય છે. તમને ખબર આમ જેમ કે ઉનાળામાં આમ હલકો અને ઠંડો ખોરાક લેવામાં આવે છે. આમ અને તેમાં પણ છાસ લીંબુનું સરબત અને આમ તાજા ફલ ઘણા ઉપયોગી આમ મદદ કરે છે.
બિલકુલ બિલકુલ આને આપડ જોઈએ તો શિયાળાની વાત કરીએ. એમાં ગરમ ભોજનને વધારે મહત્વ આપવામાં આવે છે. જેમ કે આપડે બાજરીની રોટલી છે. પેલું ગોળ છે. ઘી એ બધી વસ્તુ આમ આપણને જોવા મળે છે. અને એમ કેવાય કે ચોમાસામાં સ્વચછતા પર વધારે ધ્યાન આપવામાં આવે કારણ કે એઅ ગમે તે જીવાત ને એ બધું હોય ને બીમાર થવાય. અને ચાન્સીસ શું હતા એટલે એમાં તાજા ને સારી રીતે જે રંધેલું ભોજન હોય એ લેવું જોઈએ એટલે આ રીતે આપડે આમ પણ બચવામાં મદદ મળે છે.
બિલકુલ બિલકુલ તમે એકદમ સાચી વાત કીધી અને શહેરમાં પણ આમ ઋ તુ પ્રમાણે આમ ઘણી વસ્તુઓ બજારમાં મળે છે અને તેમાં પણ દરેક વસ્તુની દરેક ઋતુમાં પણ આમ મળી શકે છે આમ જોવા જઈ કે સુવિધા શહેરની છે ને એક ખાસિયત છે. અને એમાં પણ ઋતુ પ્રમાણે ઉગાય ઉગાડેલા ફલ અને શાકભાજી વધુ આમ સારું મનાય છે આમ કેવાય ને.
બિલકુલ બિલકુલ ખોરાક અને ખેતી વચ્ચે પણ આમ ઘેરો સંબંધ છે નઈ? કે જેમ કે આમ ખેડૂત અનાજ પછી શાકભાજી છે, ફળ છે, કઠોળ એ બધું ઉગાડે છેમ
બિલકુલ અને તે વગર છે ને રોજિંદા ભોજન શાખ આમ શક્તિ આજ જ નથી આમ. અને તેમાં પણ ખેડૂતનો આમ યોગનો ખુબ જ મહત્વપૂર્ણ થઈ ગયો છે અને ભારતમાં ઘણા પ્રકારના અનાજ ઉગાડવામાં આવે છે ને તેમાં પણ ઘઉં, ચોખા, બાજરી, જુવાર અને મકઈ તેના ઉદાહરણ છે હો મારી જોડે તો. અને એમાં પણ આપડે રહી જ ગયું કે દાળ પણ છે ને રોજિંદા ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો.
બિલકુલ બિલકુલ હા. દાળમાંથી શરીર ને પોષક તત્વો પણ ઘણા મળે છે. જેમ અને દૂધને દહીં એ બધું પીવાથી. આવ આપણને પ્રોટીન મળે છે અને એની વસ્તુ પણ ખૂબ ઉપયોગી છે જેમ કે દહીં છે છાસ છે પનીર છે એ ઘણા લોકો વા પરે છે એટલે હ એ બધું પણ ખુબ ઉ પયોગી છે અને એમાં પણ હરી શાકભાજી ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે. જેમ કે ગાજર, ટામેટા, પાલક અને કા વસ્તુ ઉપયોગી છે અને ફળ પણ રોજ ખાવા જ જોઈએ આપણે.
બિલકુલ, બિલકુલ, બિલકુલ એ જ આપણે આજે મને તમારી જોડે આ વિષય પર વાત કરીને ખૂબ જ મજા આવી ગઈ. આપણે ચોક્કસ કંઈક નવા વિષય પર વાત કરીશું ફરી વાર.
હા, હા, હ ને ચોક્કસ.
બાય.